હેલો
હેલો!
હા પણ ભાઈ કેમ છો તમે?
કેમ છો ભાઈ?
બસ મજામાં અવાજ આવે છે આવે છે.
અરે છે. હોર ભાઈ કેમ છો? હું મજામાં છું તમે કેમ છો ભાઈ?
બડીયા બાઈ, આજનું ટોપિક શું છે આપણું?
આજનો ટોપિક હુ શું વિચારું છું આપડે આજે મજા નો વિષય લઈએે પરંપરાગત કપડા અને આધુનિક કપડાં
હા ચાલોને આમાંહુ તમે કોયો ટોપિક એ બોલશો એ કેયો મને.
હમ્મ.
તમે કઈ ટોપિક બોલશો.
હુંતો એજ ટોપિક પર બોલ શું ભાઈ
નહી તમે તમે એક લઈ લો પરંપરા વાળુ અને મેં આધુનિક વાળુ ઉપાડી લો તમે પરંપરા માટે બોલ બોલો આધુનિક માટે બોલુ ચાલછે?
હા ચા બંને સાથમાં જ ડિસ્કસ કરશે ને ભાઈ.
હા તમે બે ત્રણ લાઈન બોલશો, પછી મે બોલશું એવુ શે એક દીવી એક ડીબી ટાઈપ જશે
હમ્મ. તને કયા પ્રકાર નો કપડો વધારે ગમે છે ભાઈ?
મને તો જો પરંપરા વાળું અ મને થોડુંક ડિઝાઇનર અને પરંપરા બેઉં ગમે. તો અત્યારે ડિઝાઈઇનર મા હુ છે, કે આપડા જીન્સ આવે. બેગી જીન્સ આવે, સ્ટ્રેટ ફીટ આવે, કાર્ગો આવે. અત્યારે તો લોફર પણ આવે, અને ટ્રેક પણ આવે, આ બધું થોડું અ ટાઈમ પ્રમાણે બધું ગમે મોર્નિંગ મા તમે હાફ હાફ જીન્સ વાળા પેન્ટ માં જઈ શકો. તે રનિ વનિંગ મા જે ટેકનુ હારુ વાંધો નઈ આવે અને કરી શકું અને એમાં ફ્રિલી એર પાસ થાય કે પેલા આપડે જે જેન્સ માણસ માટે સેમ પ્રોબ્લેમ છે આ કમ્ફર્ટેબલ
હમ્મ હા હુ એ તો સારું કીધું ભાઈ આપડે એ તુ પણ આપડણે પરંપરા કપડાં પણ પહેરીએ ભાઈ, આપડે પુરા પુરાના લોકોની વાઈ કપડાં છે, એનાથી આપણું ઘણા બધા ખબર
વાત સાચી, તમે એક્ઝામ્પલ આપ કે કોઈ પરંપરા વાળું ક્યાં પહેરવાનું કઈ રીતે પહેનવાનું? અને કયા પહેનવાનું?
હા અરે પરંપરા આપડું કઈક પણ આપણો કઈક ફેસ્ટિવલ હોય નવ ઘર નુ પૂજો હોયને ત્યારે આપડું પહેરવું જોઈએ ત્યારે એ ફેશન કપડું તો નઈ ચાલે ને ભાઈ.
હા તો વાત હાચી તમારે કોઈ તમે કોઈ ફેસ્ટિવલ છે તમે આ ડિઝાઇન કપડા પહેશો તો બધા ના તમે જો કો તો તમારે મારવું પડે એવું રહેશે કે આ હા.
તમને તમારા ઘરમાં કોઈ પૂજા હોય, તમને કોઈ મંદિર માં જવાનું હોય. તે પારંપારિક કપડું સારું હોય ત્યાં.
હા, ત્યારે પરંપરા આપણી આપડું ધોતી અને કુર્તા.
હા ધોતી કુર્તા એ આપણું કલ્ચર ને ભાઈ બતાવે ભાઈ પુરાના જમાનામાં આપણું એમ નીકે ભાઈ પુરાનો થઈ ગયો તો આપડે ભૂલી જવાનું.
એ તમારી વાત સાચી છે
હમ્મ એમ નીકે ભાઈ એ પુરાના લોક લોકો પહેનતા હતા તો આપડે લોકો આવે તો નહી પહેરવું આપડે જેન્ઝી જનરેશન છે, આપડે લોકોને બેગીજ પહેનવાનું હોય.
ના, આમ જ થાય આજ. તમારી વાત મેં આપણે જેમ છીએ. તો પણ આપણે આપણું માનીને ચાલીએ.
હં હા, આપડે પરંપરા આપડી રાખવી જોઈએ. બાય. પરંપરા રીતે એનાથી આપણો સંસ્કાર ઘરનું શું? ભાઈ એટલે. શું ખબર પડે આપણે બધા જગ્યાએ તમને કંઈક? પૂજા વૂજામાં બેગી વેગી પહેરીને જાઓ તો.... બધા જ લોકો કે છેે. ભાઈ તમારા ઘરમાં એને સંસ્કાર નહીં ભાઈ. એમ કપડાં કંઈ પણ પહેરીને આવે છે. તમને કંઈક પરંપરા હા પારંપારિક કપડા પહેરીને જાઓ. તો ભાઈ એ સારું લાગે અને કલ્ચરને ફિટ પણ થશે કે હા, ભાઈ પૂજામાં એવું જ કપડું પહેરવું જોઈએ.
હા હા આ પણ વાત તમારી સાચી જ છે.
ઓર કહો હા.
તમે આ પરંપરા વાળું કીધુ. કંઈક મારું પણ સાંભળી લો. અત્યારે તો આપડે ઝેનઝી જ છે. આપણે કોલેજ ચાલુ છે.
હા.
સેકન્ડ યર માં જશું. થર્ડ યર માં જશું. ફોર્થ યર માં જશું.
હા.
તમને પણ ખબર છે. લેકિન તમે ફર્સ્ટ માં આવો તો તમે થોડુંક. ડિઝાઇનર અને સ્ટાઇલિશ થાય. કેમ કે તમે ફર્સ્ટ યર માં છો. તમે અત્યારે ફર્સ્ટ ટાઈમ કોલેજમાં આવ્યા છો?
હું હું.
તોતમે. ઘણા તમારી રીતે જે ગમતી તમે એ પહેરશો. કોઈ ફોર્મલ પહેરીને આવશે. કોઈ લોફર પહેરીને આવશે. કોઈ ટ્રેક પહેરીને આવશે. એમના ઉપર કોઈ... જીન્સના ઉપર શર્ટ પહેરીને આવશે. કોઈ...
હં હં હા આજકાલ તો એજ ચાલે છે. ભાઈ એ તો તમારી વાત સાચી છે. ભાઈ
લેકિન એ ટાઈમ પર તમે એ પહેલું પરંપરાગત કપડું નહીં પહેરી શકો.
હા, એ ટાઈમ પર તો નઈ પહેરી શકો. એ ટાઈમ પર તમને બધા જગા જોવ તો ઘણા લોકો તો એ જેનઝી કપડા છે. ને કપડા જ પહેરે છે. પણ આપડે એવું નહીં કે ભાઈ આપડે પરંપરાગત કપડા ભૂલી જવાનું. એવો મારો વિચાર છે. ભાઈ..
હા, એ તો તમારી જો મેં તમારી વાત માયની. અત્યારે તમારે મારી વાત માનવી પડે.
હ.. મ. એટલે હું કવું છું. કંઈક
જો તમારું પેલું કોઈ કલ્ચરલ ફંક્શન હોય. તો તમારું પરંપરા અડુક કપડું પહેન પડશે.
હા એ પેન્ટસો તો ભાઈ સારું પણ લાગશે ને મારો વિચાર જે તમને સોચુ ભાઈ કે, તમને કંઈક તમારા ઘરમાં પૂજા હશે યા તમને કંઈક. મંદિરમાં કે એવું કંઈક પ્રવચન હોય ને ત્યાં તમને..... પ્રીટી કપડાં પહેરીને જાઓ. જેન્ઝી કપડાં પહેરીને જાઓ. જીન્સ શર્ટ તો તમને જ સારું નહી લાગશે.
વાત સાચી છે તમારી તમે બીજા પાંચ. નહી તમારું પરંપરાળું એક પોઈન્ટ કે કાલની વાત છે. કા મે કોલેજ ગયો હતો કોલેજમાં એક ફંક્શન અ ટ્રેડિશનલ ડ્રેસ ડે.
હા.
તો છોકરા ને છોકરી બધે સરસ રીતે ગમે. જેવું પરંપરાળું કડ પહે હતું છોકરી ખબર તમે કેવી રીતે કપડા હતી? કોઈ તો આપડા ઇન્ડિયામાં જેટલા બધા સ્ટેટ છે એવી રીતે પંજાબ, હા. જે જેલા સ્ટેટ છે એવી રીતે બધા એ કપડા પેરેલા હતા. ગુજરાતમાં આપડા ગા ચોરી
બધા લોકો હા આપડા સ્ટ કોઈક પંજાબી કપડાં પહેરેલા હોય
પંજાબ હ પંજાબી લોકો પંજાબી જેવું. હા હરિયાણામાં બધા કુતા પેલા કુર્તાને એનું એ જો ચ અને સિંધીમાં પેલા ચિંદે જેવું અને આપડા યુપી બિહાર માં ખબર જ છે.
ના એટલે કે આમ. હમ્મ, શબદોથી હા એ તો સારું છે દુંબાઈ.
મહારાષ્ટ્ર પેલા
હા.
હ મહારાષ્ટ્રમાં બધા પેલા
ની આયોગ જે હવે શું જુએ અગર તમ તારા ઘરમાં કઈક મતલબ તો તમારો દાદો દાદુ હશે દાદુ દાદુ હશે તો તમને ક્યાંક પારંપરિક કપડા પહેરીને એમને સામને રસો તો એમને પણ લાગ કે હા ભાઈ મારા પોતા આપડે પુરાના જમાના ના પણ ધ્યાન રાખે છે, માયના રાખે છે. એમ નહી કે ભાઈ પૂરું જનરેશન થઈ ગય એકદમ જેસ કપડો પહેને છે ને એમ
હા.
એમને પણ સારું લાગે.
હા માણસ નસ્ ચાલું આગે.
હમ્મ?
માણસ પણ નમાં. કપડા પહેરવામાં સારું લાગે છે એમ થોડુંક જોવામ.
હા આપડો કલ્ચર પણ આપે કપડા થી જ આપડે બધા લોક કલ્ચર પણ આપડે જાણી લઈએ. ક્યાં ભાઈ એ ગંદા છે ભાઈ સારી.
એમ છે આ
હા એને જ હા. હા તમને કઈક હવે તમને કઈક જેન્સી કપડા પહેરી નઈ તમને કઈક ફર્યા ગયા કઈક બહાર દેશ ગયા તમને કઈક ફોરેન ગયા. તો ત્યાં તમને શર્ટ જીન્સ પેન્ટ પહેરેલોું હોય તો તમને કોઈ કેટલા જાણશે નહી અગર ત્યાં તમને કઈક પારંપરિક કપડા પહેર્યા હોય તો તમને ઘણા લોકો તો તમને સામેથી પૂછે ભાઈ ક્યાં તમને ક્યાં ક્યાંથી છો ત તો એ આપણું કપડામાં જ, હા.
તમે રિસ્પેક્ટ આપે, તમે ઈજત આપે, તમે કઈ તમા હેલ્ કરી મૂકે. બીજો કોઈ હોય આપડ એ પણ ઓળખી જાય અને તમે ક્યાં પાસે જશો તો ત કોઈ હેલ્પ કરે ના કરે આપડા કન્ટ્રી વાળો માણસ તમે તર ચેક કરે. કેમ કેમ કે તમે કેમકે તમે પરંપરા કડું પેહરે
હા એ કપડે હા એ કપડો નું રેસ્પેક્ટ જ એમ છે. કપડો ન ઘણા લોકો એટલો જાણે છે કે હા ભાઈ આ તો આપડો પુરાનો જમાનો કપડો હિસ્ટોરિક કપડો છે ભાઈ એમ તો પેલા જમાનાના લોકો પહેનતા હતા.
હા તને ખબર છે એક કરીને
હમ શું.
મા તુ સરારને
હા હા
એમની સાથે એક ઇન્સિડન્ટ થઈ ગયો હતો.
મજા શું
આ એ માણસ વાઈટ માર્ગ પડીને
એ માણસ વાટ રૂમાડી પેલા એક જગ્યાઉભેલા
અચ્છા તો એમને કોઈ લઈ ગયા હતા ક્યા હ
તમે કેખ પડી
હમ અરે મને ખબર પડી હતી ભાઈ
અચ્છાછા
હમ એ હા ઓળખું છું ને ભાઈ
એ માણસ બહ સારો માણસ છે એમનું પારંપરિક આપડું છે. તમર શું ને એમનું ખ નબરમ બ ઇન્ડ
હમ એમ તમને કહું છું ભાઈ એકદમ તમને પણ એને જોઈને તમને તમારા મનથી તમને લાગે કે હા ભાઈ એ પરંપરા-' કપડા પહેરે છે ભાઈ ઘણા એમ નહ કે ભાઈ આ એટલે આપડે પહેરવું જોઈએ એમ નહ કે આપડે પુરાનો થઈ ગયો તો ભૂલવું ભૂલી જવાનું હોય એમ નહી રાખવાનું
હ ચાલ મે માનું ભાઈ મેં માનું કેડું કપડું સારું છે.
હમ હા હું તો માનું જ ભાઈ હું તો પેલા જ માણવ એટલે તમને કીધું કે ભાઈ આ ટોપિક લેવાનું હા ચાલો ફરીથી વાત કરીએ ચાલો જય શ્રી કૃષ્ણ
જસ